અવાજ કેવો આવે છ? હા આયો અવાજ.
આયો?
હા આયો આયો.
હહ બોલ.
શું કરશ?
કશું નહી આ ખઈને બેઠી છું. તું શું કરું છો?
અહીંયા જ બેઠી છું અહીંયા જ.
બરાબર
હા
શું બનાયું તું?
અરે! અમે મગની દાળ અને ખીચડી બનાઈ તી.
ઓકે મગની દાળને ખીચ અમારા ઘરે તો ડુંગળી બટાકાની શાક હા
બેકગ્રાઉન્ડ અવાજ આવે છે.
બેકગ્રાઉન્ડ અવાજ એક મિનિટ ચાલુ રાખજે. અમારા ઘરે વઘારેલી ખીચડી બનાઈતી અરે વગારેલી ખીચડી કઈ? ડુંગળી બટાકાનું શાકને ખીચડી બનાયું તું. જે મને નઈ ભાવતું.
અ હમ
ખાઈ લીધું અથાણુંને એવું બધું હતું. ખમણ બના્યા તા એટલે ખઈ લીધું, થઈ ગયું.
હંઅ વાત
હા ચાલી જાય હા
બજને
હા કોલેજ જ નહી
હમ બરાબર
હા એટલે કાલે તો અમારી કોલેજમાં નવી બેચ આવવાની છે મતલબ કે ફૂ ફોર્થિયર વાળા અને બીજ. જે આવતા સેમેિસ્ટર વાળા હોય ને ફસ્ટ ફર્સ્ટ યર વાળા ને બધા ન્યુ એડમિશન આવવાનું છે કાલે
એટલેી
હા કાલથી એવું ચાલુ થશે લોકોને
હા હા બ
હમ તમા લોકો કોલેજમાં આવી ગયા. તારો અવાજ કપાય છે તારો અવાજ કપાય છે.
હડ હલો
હલો
અ
હજુ કપાય છે આમ વચ્ચે વચ્ચે થી.
મને તારો અવાજ એવો જ આવજ
અ આવું કેમ થ હશે સર્વર નહી હોય કે શું?
શું ખબર કે પધામાં એવું થયું?
હા જોઈએ છે તો ચાલ વાંધો નહી. બોલ બીજું શું કર્યું કોલેજમાં તો આજકાલ થી જ ચાલુ થઈ છે ને તમારા લોકોને તો કોલેજ
સ સઠ ચાલ થાય આજે તો એ તોન્ટ માર ન હતું.
હા
લટર તો શોધ ન
હા
તોવે
બરાબર છે અમારે ભી હમ અમારે બી હવે આવશે ઇન્ટર્નશીપ થોડા ટાઈમમાં
જુ પણ આવતા
હા હજુ તો છ મહિના પછી આવશે વાર છે.
હા મારી ચાલુ થશે ધીરે
બરાબર
બસ મગ ડાળ
હ હા ફરવા જવું છે કઈ આમ પહાડ વાળી કા તો પછી આમ એવી જગ્યા હોય ને કે મજા આવે અત્યાર તો વરસાદની સિ છે એટલે કામ મજા આવે રોડ રસ્તા રસ્તા ઉપર હોય ને આમ જંગલ હોય. ગ્રીનરી વધારે
આપુડા દૂર જાય બાકી છે. પીસ્ટર
હા હ હા માથે રણ બી મજા આવે
પણ એવુંતું અત્યારે મને ચા નું છે. ડાઢ દુખાવે
આ હા બહું સાચી વાત છે અમારો કોલેજમાં અમાર કોલેજ માંથી લઇ ગયા તા ગયા વખત મા. થેરણ અને સાપુતા તારા એવી બધી જગ્યા એ લઈ જાય છે. આઠ હજાર કે એવા પેકેજમાં,
હમ્મ
હમ્મ એજ
તો કઈનય
અહઃ જોઈએ હવે આ વખત અમાંરે કઈ લઈ જાય છે એવું કશું નક્કી નહી હવે,
આપડે બધા જવાય કે આમ કઝિન છે એવું ગ્રુપ
બ ના એ કરવાડે
હા એજ ને ગ્રુપ બનાવીએ આમ સોશિયલ મીડિયા પર કે વોટ્સઅપ પર અને, પછી કહીએ કે હા ભાઈ આવી આવી રીતના જવું છે તો થઈ શકે પ્લાન કે હા જવાય.
પણ આખું મેડિકલ આપડા વેગમાં
હા એજ ને વેકેશનમાં ના ગયા અન અત્યારે બધાનું, કોલેજો ચાલુ થઈ ગઈ એટલે કોઈને ટાઈમ ના મળે.
હા એ તો
હા એટલે એમ અમુક લોકોની ઇન્ટર્નશીપ હજુ ચાલતી હોય.
હા એ જો ન એવડના જાલુ
હ હા
કેફે કર્યુ?
અહઃ ક્યુ?
ની નઇ કરતા બધું તું હોવું જોઈ અને સ્થાપેલું કરે છે હુ ટીફીન બનાવ ચાલુ છેટ્ર થાય છે
બરાબર આજે જ મેં ખાસા બધાની રીલ્સ. નેવું જોયું બે ત્રણ જણાની સ્ટોરી જોઈ આણંદમાં એક કેફે છે એમ રોડ પર જ રોડ પર છે. પણ આપડે કેવું રેસ્ટ્રો બિસ્ટો ઉપર છે એમ ઉપર નામ માળે એવી રીતના એ ઉપર ના માળે છે તો આમ મસ્ત વ્યુ આવે છે. નામ એસ્થેટિક છે એકદમ એટલે મજા આવે. પ્રોપર જગ્યા નહી ખબર કે ક્યાનું છે એમ,
હા મેં બે ત્રણ જણાની રીલ્સ ને એવું જ બધું જોયું છે હમ્મ
આ વખર નવું હ સઈ
એ જોઈએ છ બધા બે ત્રણ જણા ભેગા થઈને જઈએ
હમ્મ એક રાઉન્ડ
અસું?
પલક રાવ
બેબી બોય આવ્યો અચ્છા એમ ના મે જો એનું એનું નહી જોયું સોશિયલ મીડિયા એકાઉન્ટ અત્યારે એટલા
હા
બરાબર છે બે ત્રણ દિવસ પેલા જ મેં એક જણની સ્ટોરી જોઈ તી આમાં બેબી ગર્લ થાય છે ને તો કાર પર બહુ જ બધા ફુગ્ગા ને એવું બધું લગાયેલું હોય છે અને એ ગાડી લઈને ઘરે આવે મતલબ એ નાની છોકરીને એમાં બેસાડી હોય એના મમ્મી ને બેસાડ્યા હોય. અને પછી ઘરે લઈને આવે ને તો પેલું પગલા પાડે એના કંકુ થી અને ફૂલ થી ને ફુગ્ગા થી બધું સજાયું હોય એવું બધું મસ્ત કર્યું હતું એના વેલકમ માટે
હમ મેં બી રીલ બઉ જોઈ. તી હુ બધી બે ત્રણ રી લેવી જોઈ ત મેં કે બે ત્રણ પેઢી પછી ફર્સ્ટ બેબી ગર્લ આઈ ફેમિલીમાં એવું,
હા મેં બી જોયું છે.
હા
મજા આવે પણ એવું કોક કે જયારે આમ કોઈ બેબી બોય કે હા
કઈ નાનું છોકરું હોય ને ઘરમાં તો મજા આવે.
હ ટાઈમ જતો રહે એની પાછળ
એજ આપડું કામ તો કઈ રહી જાય એનો રમાડવા જ ટાઈમ જતો રહે.
હમ પણ મજા આવે આખો દિવસ આમ કંટાળો ના આવે ટાઈમ જત તરેને મજા બી આઈ જાય.
હા આજે હ ઉપર ગઈ હતી ને તો અમારા સામે વાળા જે છે ને એમની છોકરીઓ છે ને રોજ સાંજ થાય ને એટલે ધબ ઉપર આઈ જાય એનું હોમવર્ક લઈને એ ઉપર જ કર તો આજે બંધાય છે ને ગરબા ગ તો એનો પેલો નાનો ભાઈ છે ને તેણીઓ એ લોકોને જોઈને બુસુ કરે બા ગાતો તો.
હમ્મ અત્યારે દમ નાના નાના છોકરા બી સ્ટઇલિશ થઈ ગયા છે અમારા ઘર સામે બી એક છોકરો આવે છે ને એણે
હમ્મ
હેરકટ કરાયા છે અને એમાં બી જેવા મોટા છોકરાઓ પેલી કટ કરાવે ને એવી રીતના કટ કરાવી છે સાઈડમાં-'
ઓહ બોલો.
હજુ તો બોલતા નહી આવડતું એને એક દોઢ વર્ષ છેા તય,
હા
એને સ્ટાઇલ કરવા લાગ્યો છે પાછા એ મમ્મી એના કપડા બી એવા કલર થિંગ માં પેરાવેને ને કે વ્હાઈટ પેન્ટ પહેરાયું હોય ને તો ઉપર કલર કોમ્બિનેશનમાં અ કોફી કે એવા કલર નું ડાર્ક કલર નું એ પહેરે ટી શર્ટ કાતો શર્ટ તો એકદમ સ્ટાાઈલિશ. બનાવીને રાખે છે કઈક લઈ જવાનો હોય ને તો
અને આપડે
આપડે તો નાના હતા ત્યાં કેવા હતા.
કેવા ભણતા હતા.
એજ
આજે મેં છે ને એક રીલ જોઈતી ને એમાં એક નવું જન્મરૂત બાળક હતું- તો એક- કે એવું મોટા માણસ ની જેમ હાથ બંને હાથ માથા નીચે રાખીને નામ સ્ટાઇલ મારી-
ઘણી બધી એવી રીલ્સ તો આવે છે. અત્યારે સોશિયલ મીડિયા પર અને નાના છોકરાઓનું તો કેટલું એક મહિનાના બે મહિનાના ફોટા પાડી પાડીને મૂકશે અલગ અલગ- ડ્રાય ફ્રુટ થી બનાવશે આમ વન મથ- એવું લખીને અને એવી રીતના મુકશે
બધાને ટાઈમે એમ મળી જાય બોલાવવામાંરી
આવું બધું કરવાનું અને આપડે- જરી હોય ને દસ વાર તો એક રીલ ના બની રહે આપડી-
એજ નવરાત્રી માં આપડે કેટલું બધું પ્લાન કર્યું હતું કે આવી- રીલ બનાવી સોરી દસ દિવસ પતિ ક્યાંક રીલ નથી બનાવી-
એજ એજ સારું છે ને તને- પછી ફોન કરું એક ફોન આવે્યો છે મારા મટલા-
હા સારું-
હબ-